તો
જય શ્રી ક્રિષ્ણ કેમ છો
જય શ્રી ક્રિષ્ણા કેમ છો તમે ઘરે
બસ મજામાં. તમારી અવાજ બો ધીમી આવે છે.
અચ્છા અવે આવે છે બરાબર.
હા.
હા અરે આ ગરમી બો છે ને
બહુ ગરમી તાપ તો કેટલો વધી ગયો છે હવે તો જો
હા બહાર નીકળવું જ આમ મુશ્ક કેલ જેવું થઈ ગ્યું છ
બઉ જ બહાર નીકળવું બઉ જ મુશ્કેલ થઈ ગયું છે અને આવા ઉનાળામાં આપણને પાણી પીવાનું તો બહુ જ ધ્યાન રાખવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી.
પાણી નહીં પીઓ તો તમારા શરીર જો ડીહાઈડ્રેશનની પ્રોબ્લેમ થઈ જાય અને પાણીની સાથે સાથે આપણને જે હમણાં જે આપડા દેશી ઠંડા છે દેશી પીણા છે જેમ કે શેરડીનો રસ લીંબુ પાણી અ આમ પન એવો બધું આપણને કેરીનો રસ કેરીનું પાણી સોરી એ બધું આપણને વધારે આપણા ખાનપાનમાં એનો આપણને વધારો કરવો જોઈએ એનાથી આપણા શરીરને શું છે કે યોગ્ય ઊર્જા અને પાણી બેઅ બેઉ ની અછત પૂરી થાય છે નારિયલ પાણી એવું બધું આપણને જે દેશી ઠંડા છે એ પી પીવા જોઈએ.
હા તમે સાચી વાત કહી આના પહેલા તો ઉનાળામાં આટલી ગરમી ન હતી હવે તો દર વર્ષે તાપમાન વધી રહ્યું છે.
સાચચું જ કહો છો હવે તો પ્રદૂષણના લીધે દર વર્ષે તાપમાનમાં વધારો ને વધારો થતો જ જાય છે.
હા તેજ લોકો ઝાડ સતત ઝાડ કાપી રહે છે અને નવા ઝાડ ઉગાવામાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. અને પ્રદુષણ તો એટલું વધ ઈ કયું છે ને.
સાચું કહો છો આપડણે કોઈ પ્રકારની એવી ઉજવણીમાં આપણે એ આ વસ્તુ રાખતા જ નથી કે આપણે નવીન વૃક્ષોનું પણ રોપણ કરવું જોઈએ આપણે કેટલા કેટલી પ્રકારથી આપણા જન્મ દિવસ ન ઉજવણી કરીએ છીએ તો આપણે દર જન્મ દિવસ એક અ એક વૃક્ષારોપણ કરીએ તો પણ એક નવીન પહેલ હોય આપણે કેક કાટવો અને એવી રીતે આપણે ઉજવીએ એના કરતા તો જો આપણે જન્મદિવસ વૃક્ષારોપણ કરીને ઉજમીએ તો જો પ્રકૃતિ માટે પણ આપણે બી કઈ કદમ ઉઠા ઈ શકીએ છીએ તો આપણને એવી રીતે બી કામ કરવું જોઈએ.
હા સાચી વાત કહી ગરમીમાં તો સૌથી વધુ મુશ્કેલ બપોર બપોર પડે છે બહાર નીકળો એટલે તો માથા ચામ ચક્કર જેવા આવી જાય છે.
સાચું જ કહો છો ઉનાળામાં બહાર કેવી રીતે તાપમાં કેવી રીતે બહાર જવાનું હમણાં મારે ક એ હતું કે અ એક પ્રોગ્રામ હતો આવા ઉનાળામાં પણ પ્રોગ્રામ બપોરનો પ્રોગ્રામ હોય તો ત્યાં તો આપડે ઉપસ્થિતિ આપવા જવું એટલે અ કોઈ આપણે એક સજાથી ઓછી નથી તો પણ અમે ગયા તો બધા મોઢા વગેરે સારી રીતે બાંધીને ગ્લવ્સ વગેરે પહેરીને તો પણ આ ગરમીનો પ્રકોપ તો એટલો જ છે ને એટલો વધારે છે એનાથી કેટલો બધો માણસ જો જમવા કે ક્યાંય બહાર જવાય તો એવા તાપમાં તો કેવી રીતે જવાનું બાપરે બઉ જ મુસીબત છે.
એ તો સાચી વાત કહી પણ ગરમી ઉનાળા ની આમ કેને એક વાત સારી છે કે આપણેે કેરીનો રસ પી શકીએ કેરી બધાને જ ગમે છે.
સાચું કહ છો હા ઉનાળામાં કેરીઓ આવે એટલે કેરીનો રસ પ અને પુડી જમવાનો તો જુદો જ આનંદ છે.
હા તમને કઈ કેરી વધારે ગમે છે કેસર કે પછી રાજાપુરી.
કેસર પછી બદામ કેસર અને બદામ મિક્સ જ્યુસ હોય છે ને એ સારું લાગે છે.
અચ્છા. પણ અને ગરમી માં આઈસક્રીમ ખાવાની પણ મજ જા આવે છે.
હા આઈસ્ક્રીમ પણ ખાવાની આપણને બહુ મજા આવે છે અને જોઓ ને નાના આપણે હું એજ કહઉ છું કે આપણે જે પ્રકૃતિક જે પીણા છે આપણને એ પીવા જોઈએ આપણે જો ઠંડા પેપ્સી ફેન્ટા મિરિંડા અ થમ્સઅપ એવા બધા આપણે જો ઠંડા પીએ છીએ તો એ આપણા પ્રિઝર્વનેસ ના કારણે એ આપણા શરીર માટે સ્વાસ્થ્ય માટે સારા નથી તો આપણને એના એના સ્થાન પર આપણને અને આપણા પરિવાર વાળોને અને સૌથી અ વધારે તો બા બાળકોને આપણને એના પ્રત્યે આપણને જાગૃત રાખવા જોઈએ કે આપણને નીબુ પાણી નારિયેલ પાણી અ ઠં કેરીનું પાણી કે એવા એવા જ્યૂસ શેરડીનો રસ એવું બધું પીવું જોઈએ તો જેનાથી આપણને પ્રાકૃતિક અ રીતે પણ આપણું પેટ ઠંડુ રહે અને આપણને ઠંડક પ્રાપ્ત થાય અને આપણા શરીર હાઈડ્રેટ રહે.
હા તમે સાચી વાત કહી ગરમીમાં તો લોકોએ છે ને આપણે માટલાનું પાણી પીવાનું પ્રિફર કરવું જોઈએ માટલાનું પાણી સરસ હોય છે એમાં કોઈ પ્રકારના જમ્સ કેવું કઈ નથી હોતું.
હા હા સાચી વાત માટલાનું પાણી એકદમ એ જ હોય છે સાચું કહું છું અને હવે તો જો આ માટલું એ કેહેતા હતા ને કે આપણે પહેલા પુરાણા લોકોનું ફ્રીજ કેહેવાય તો એ પ્રમાણે પેલા કેહેવાય કે અ રા સૂતના સત- ત ના સુત હોય છે ને સુત આર બોરી એના એનાથી અ ઘડીને અને એનાથી વીંટાળીને આપડે બોતલ ઉપર એવી રીતે વીંટાળે અને પછી એના પર થોડી ભીનીને રાખીએ તો એ પાણી અંદરનું પાણી કેટલું ઠંડુ હતું. તો પેલા લોકો ખેતી ખેતર પર જતા હતા તો એવી રીતે બોટલને ઉપરથી એના એવા સૂતના ધાગાથી કે સૂતના બોરીથી એને સીવીને પછી રાખતા હતા તો એમાં પાણી બહુ જ ઠંડુ રહેતું હતું.
હા તમે સાચી વાત કહી અને હમણાં તો ઉનાળામાં છોકરાનું વેકેશન હશે ખુબ ધમાલ કરતા હશે લોકો ઘરે.
હા હમણાં તો જો ને અમારે અહિયાં બી હવે તો વેકેશન પડી ગયું છે બહુ જ તાપ પડતો હતો એના લીધે અમારે તો અહિયાં સતણાં હમણાં થી જ પડ્યું છે આજથી જ વેકેશન કાલે સુધી અમારા છોકરાઓ સ્કૂલ જતા હતા બહુ જ ગરમી છે. પણ ગરમીમાં બી સ્કૂલ ચાલુ હતી તો પછી ધીરે ધીરે બધાને મતલબ ગવર્મેન્ટ હ ડિક્લેર કરી નાખ્યો વેકેશન થોડો જલ્દી કારણ કે વધારે પડતા તાપના લીધે બાળકો બહુ પરેશાન થતા હતા.
હા સાચું કું અને બીજું તો આપડે એમ કે આપડે કેટલી બહાર જાય સનસ્ક્રીન લગાવીને જાવો અને એ ફાવે તો પછી થોડું ઠંડા પાણી હાથ મોડું ધોઈ લો તો સારું.
હા તો થોડું આપણને રાહત મળે સાચું કહો છો વિચાર કરો આપણે માણસ થઈને આટલા બધા પરેશાન થતા થઈએ છેીએ આટલા ઉનાળાથી તો આ જે મુખ બધી પ્રાણીઓ છે જેમકે ગાય ચળકલીઓ એમના માટે બી આપ વિચારવું જોઈએ કે એમના માટે બી આપણને પ્યાવું છે ને બહાર આપણા ઘરના આગે પાત્ર ભરીને પાણી પાણી મૂકવું જોઈએ કે જેથી એ લોકો ઉનાળામાં આવતા જતા આવા જે પ્રાણીઓ છે એ એમને બી પાણી મળી રહે.
હા એ તો તમે સાચી વાત કહી પહેલાના લોકો તો બપોરે ઉનાળામાં ઝાડના નીચે બેસતા અને મસ્ત હવા ખાતા ને એટલે જને હમણાં હમણાં તો કોઈ ઝાડના નીચે કોઈ છડો દેખ ખાતો જ નહી અને છાયડો હોય તો પછી ગરમી જેટલી હોય કે પછી આપણે ત્યાં રહી નહી શકીએ એટલા માટે આપણે વૃક્ષ રોપણ કરવું ખૂબ જરૂરી છે.
સાચું કવ છો વૃક્ષારોપણ તો કરવો જ જોઈએ આપણે જન્મદિવસ ઉજવીીએ સૌથી વધારે તો જો આપડણે આવો ટ્રેન્ડ સ્ટાર્ટ કરીએ કે જયારે આપણે જન્મદિવસ ઉજવતા હોઈએ તો જન્મદિવસની સાથે સાથે એક વૃક્ષારોપણ કરીએ તો એકબીજાને જોઈને આવે. ને થાય એકબીજાને જોઈને કે હા એમને એવી રીતે કીધું છે તો આપણે બી આવું કરીએ આ પ્રમાણે આપણે જો જાગૃત થઈએ તો પર્યાવરણ પ્રત્યે પણ આપડો આપણે રોલ નિભાવી શકીએ છીએ આપણી જે જિમ્મેદારી છે પ્રકૃતિ પ્રત્યે એ પણ આપણે નિભાવી શકીએ છીએ અને પ્રદૂષણ પણ કંટ્રોલ થાય વરસાદ ટાઈમ પર થાય અને આટલી બધી સમસ્યાનું નિવારણ એક વૃક્ષારોપણથી થઈ રહે છે.
હા એ તો તમે સાચું કહ્યું ગરમીમાં ખેડૂતને પણ કેટલી મુશ્કેલી થતી હશે અનેને
હા.
ગરમી ગર હલો.
હા હા બોલો.
ગરમીમાં ખેડૂતોને પણ કેટલી મુશ્કેલી થતી હશે.
સાચું જ કહો છો ખેડૂતોને બી કેટલી સમસ્યાનો સામનો કર કરવો પડતો હશે આ સમયે જો એ લોકો ટાઈમ પર વરસાદ ન થાય તો એમને અ કેટલી બધી વરસા વરસાદ ન થાય તો એમના ફસલ ઉપર અસર પડે. અને આટલા ઉનાળામાં પણ એ ખેતી પરે ખેતી કરે તો એ ખેતરને તૈયાર કરવા માટે એને હાકે છે અને એ એને એમાં ખાતર વખોરે છે તો એવું બધું મહેનત એ આટલા ઉનાળામાં પણ કરે છે અને જો ટાઈમ પર વરસાદ ન થાય તો પછી એના લીધે એમને બી કેટલી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
હા સાચી વાત કહી. ગરમીથી બચવા માટે લોકો એસી નો પ્રયોગ કરે છે પરે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચડે છે.
સાચું કહો છો એસી નો પ્રયોગ કરે પછી બહાર છે જે ગરમીનું અ અંદરથી આપણા ઠંડો રાખવા માટે જે બહાર એની હવા નીકળે છે એ આપણા હવાને મતલબ પ્રદુષિત કરે છે. તો એ પ્રમાણે કેટલી બધી સમસ્યા આપણે જેટલા ને જેટલા એપ્લાયન્સીસ યુઝ કરીએ જેમ કે એસી કુલર પંખા વધારે ને વધારે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ અને એવી રીતે આપણે એવા મોટા મોટા એપ્લાયન્સીસ આપણા જીવનમાં આપણે ઉતારી તો લીધા છે પણ એની અસર અને આડઅસર બેવું છે એટલે અસર તો જો આપણને એ કે હા ઠંડક થોડું ઠંડુ આપણને થાય કે ભાઈ હા થોડું ઠંડક લાગે એને આપડો મતલબ નિરાતે ત્યાં આપણે આપણો સમય પસાર કરી શકીએ છે પણ એના લીધે પ્રદૂષણ એટલું થાય કે એ પ્રદૂષણથી આપણને કેવી રીતે વંચવું એનો એનો ભી કોઈને કોઈ ઉપાય તો કરવો જ જોઈએ.
હા તમારી વાત સાચી છે તો ચાલો પછી
હા ચલો પછી મળ એ કઈ ને કઈ તો વિચારીશું અમે બી અને તમે બી વિચાર
હા હા હા હા શ શ્રી કૃષ્ણ.